હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
હલો.
કેમ છો ભાઈ મજામાં? હલોો અવાજ આવી રહી છે.
હા આવી રહી છે, તમને મારી અવાજ આવી રહી?
કેમ? હા ભાઈ આવી રહી છે, કેમ છો મજા માટે છો ને?
હા એકદમ મજામાં છે, અને મારા ઘરે પણ બધા સારા છે, તમારા ઘરે બધા કેવા છે સારા છે ને?
હમ ભાઈ અમારી ઘરે તો બધા સારા જ છે અને હમણાં મતલબ વેકેશન પડેલું હતું, તો મતલબ મા મુવી જોવા જઈએ એવી બધી વાત. ચાલ્યા કરતી હતી ને મૂવી આપણેે મતલબમાં ક્યાર ના જોવા પણ ના ગયા, હતા કારણ કે આપણું મતલબમાં જો મતલબ જે એક્ઝામ ચાલી રહી હતી. એક્ઝામ ચાલવાના કારણે આપણે મવી જોવા ગયા જ નહી, અને મતલબ આપે જે ડિગ્રી ચાલી રહી હતી તો આપડે બે વર્ષથી મતલબ ખાલી એક જ વાર જે આ મવી થિેટરમાં જવા ગયેલા હતા, અને ત્યાર પછી તો જવાનું જેમ કે બન જ કરી દીધું હતું. તો હમણાં મતલબ આપણું લાસ્ટ સેમ પટ્યું છે, તો બધા મિત્રો સાથે મળીને આપણે એક મૂવી જોવા જઈએ એવું વિચારી રહ્યા છે, કારણ કે હમણાં જે સ્પાઈડરમેનની એક મૂવી આવી રહી છે તો બધા જે આપણા તો માર્વેલ ના ફેન્ છે, તો મતલબ એક મૂવી સ્પાઈડરમેન ની જોવા જઈએ એવું બધા વિચારી રહ્યા છે. અને સ્પડામેન તો બધાને જ ગમે છે, જેથી કરીને સ્પાયડામેન ન એક વાર જોવા જઈ એવું વિચારી રહ્યો છું. કારણ કે કેમના આપણે મવી જોવા ગયા જ નહી, અને હું પણ આ થિયેટરમાં મવી જોયા અને ખુબ જ વર્ષો જેવા થઈ ગયા લાસ્ટ વાર હું મતલબ એક મૂવી જોવા ગયેલો હતો ત્યારે મતલબ આ ખુબ જ વધારે મને મજા આવી હતી, પરંતુ હમણાં તો મેં મૂવી જોવા ગયો જ નહી અને ઘરે પણ બીજી બધી મૂવી પણ ના જોઈ કારણ કે મતલબ બધું ્યાન મારું ભણવા પડ જ હતું, અને મૂવી જવાનું ખુબ જ ઓછું મેં કરી નાખ્યું અને થોડોક ઇન્સ્ટાગ્રામ પર જ વિડીયોઝ ને એવું જોયા કરતો હતો પરંતુ મૂવી જોવાનો મને પહેલેથી જ બહુ જ શોખ છે, અને મૂવી મને ખૂબ જ વધારે એવું ઇન્સ્પાયર પણ કરે છે, કેટલીક મોટિવેશન વાળી મૂવી હોય તો જેથી કરીને મૂવી તો મેમે જો. મ અને આપે મુવી જોવા જઈએ એવ મે તમને ફોન કરવાનો હતો તેના બાબ એટલે તે બાબ જ મે તમારી સાથે વાત કરવા ગુ છું.
હા એ તો એજ કે આપડે તો એટલે કે હમણા તો વેકેશન પડી રહ્યું છે, અને મને પણ તો મુવી જોવાનો સિરીઝ જોવાનો ખુબ શોખ છે, અને તમે જે કીધું કે સ્પાઈડરમેન સ્પાઈડરવી સ્પડમેન જે મવી છે એ તો હું નાનપણથી જોતા આવી રહ્યું છ છે, મ જે મવી નવી આવી રહી છે માર્બલ તે તો કઈ અલગ જ છે કારણ કે મારા સ્ટુડિયોમાં તમે જાણો છો કે જે બધા એવેન્જર્સ છે, કે પછી એજ એડ ગેમ છે પઠોર પિક્ચર તો ક અલગ જ બનાવવામાં આવેલા છે, તે પિક્ચર આપણે જોઈએ તો આપણા મસ્ત છે અને ઘણી બધી પ્રકાર એક્શન વાળી મુવી હોય છે, એ કે ત્યાં એનિમેશન એટલું સારુંેલું હોય છે કે આપણનેબર પણ નથી પડતી એલ રિયલ હોય એવું જ લાગે છે, એટલે કે મને તો માવલની મુવીઝ ખૂબ ગમે છે અને ખૂબ જોઉં છું અને બીજું તો મને મા જે એમ તો હ વધારેડમ તો સીરીઝ જોવાનો વધારે વિચાર કરી રહ્યો છું કારણ કે સીરીઝમાં આપે જે ડિટેક્ટિવ બધી સીરીઝ હોય છે તે જોવાની ખુબ મજા આવે છે એટલે કે છેલ્લે શું એ લોકો કે તે આપણને પહેલા તો બધું ખબર નથી પડતું પરંતુ છેલ્ ખબર પડે છે કે ક્યારે કેવા પ્રકાર આપને બધું કીધું છે એ છે એટ મને તો સિરીઝ છે પી કાર્ટૂ કાર્ટૂ તમે જાણો છો કે ફેસ કાર્ટજ ડોન છોટા છે નાનપણૂટ રહ્યા છે કાર્ટૂનમણા એટલી બધી પ્રચલિત છે પણ ઘણા બધા આજકાલના આધુનિક વાા બાળકો છે તે પણ જોય છે અને બધા મોસ્ટ યુટ્યુબ પર બધા જોય છે અને એજ કે કે મને જે સીરિયલમાં તો તમે જાણો છો કે આપણા સિરિયલમાં તો જે આપણા દેશમાં તો આપણે ઘણા બધા લોકોના એટલે ઘણા બધા ધ આપણા ગામના લોકો દેશના બધા પરિવાર વધારે સિરિયલમાં તારેક મતા ઉટા ચશ્મા વધારેય છે અને તેને ટીઆરપી પણ એટલે ખૂબ વધારે છે અને બે જે આથમાં ચાલી રહી છે સીરિયલ આવી રહી છે અને આ સિરયલ ખુબ પ્રચલિત છે અને ખૂબ બધા લોકો આ સિરિયલને આનંદ માણે છે કારણ કે આમાં બધા જ કિરદાર એટલા સારા છે અને યોગ્ય રીતે પોતાનો નિભાવે છે અને એક્ટિંગ પણ એટલી સારી કરે છે કે આપણને ખબર જ નથી પડતી અને સ્ટોરી પણ એટલી સારી સારી મૂગે છે આપણને ખૂબ જોવાની મજા આવે છે અને હમણા પણ એ સીરજ ચાલી રહી છે કારણ કે એના કેટલા વર્ષો થઈ ગયા છે પણ સીરજ ચાલી રહી છે અને ઘણા બધા કિરદારો પણ હમણા તો અમુક કિરદારો બદલાઈ ગયા છે પરંતુ અમુક જે મેન કિરદાર છે જેમ કે તેમાં તારક જેમ કે તારક મહેતા પણ બદલાઈ ગયા છે પરંતુ જે તેમાં કિરદાર છે જેઠાલાલ તે તો હમણાં બદલા્યો પણ નથી એ પહેલાં આ હતાટ જ છે કારણ કે એના તો જગ્યાએ બીજું આવશે તો ભાઈ જોવાની મજ જ નહીં આવશે એ પણ લોકો માને છે અને એ લોકો પણ માને છે એટલે ભાઈ આવે સિરિયલ તો ચાલશે અને સારી ચાલશે કારણ કે મને તો સીરિયલ જોવાની ખૂબ ગમે છે અને હું જમ્મુ ત્યારે પણ એ જોઉં છું કારણ કે સીરિયલમાંવા સીન આવે છે એવા લોકો એક્ટિંગ કર મજા આવી જાય છે શું તમે જોવ છો તારક માટે કે ઉલચા ચશ્મા
હા ભાઈ તારક મ હ નાનો હતો ત્યારથી જ જોઉં છું અને મને ખુબ જ વધારે મજા આવે છે કારણ કે એ ખુબ જ એવી કોમેડી સિરિયલ છે અને તેમાં જે જેેઠાલાલ છે એ તો મારો ફેવરેટ કેરેક્ટર છે કારણ કે ખુબ જારે એવી કોમેડી સારી કરે છે અને લબ તેઓના ઘરમાં કઈ ને કઈ ચાલ્યા જ કરે છે અને તેમને મતલબમાં કઈ ને કઈ એવું બલું થાયા જ કરે છે જેથી કરીને તેનું જે સધન લાવે છે તે જોવામાં ખૂબ જ વધારે મજા આવે છે અને આગળના કેરેક્ટર મતલબમાં જે આગળના જે જેઠાલાલ ના સાથે જે તારકભાઈ તેઓની બંનેની જે દોસ્તી બટમાં આવતી હતી તે જોઈને પણ ખુબ જ વધારે મજા આવતી હતી અને હમણાં થોડીક મતલબ થોડું ફીકું પડી ગયું છે શ કારણ કે હમણાં ખુબ જ વધારે એવો સમય થઈ જવાના કારણે એપિસોડમાં નવી નવી બધી વસ્તુ આવવાની ઓછી થઈ ગઈ છે ને અને જેથી કરીને થોડું જોવાનું કંટાળો આવે, પરંતુ આગળના જે એપિસોડ બનાવામાં આવ્યા હતા એ લેજેન્ડરી એપિસોડ છે, અને તેઓને આપણે બદલી ના શકીએ, જેથી કરીને તે એપિસોડ મેં વારંવાર જોયા કરું છું, અને ખૂબ જ હમણાં પણ એટલી જ હસી આવે છે જ્યારે પહેલી વાર ત્યારે તો જેટલી હસ આવેલી એટલી જ હસી હમણાં પણ આવ્યા કરે છે, જેથી કરીને ખાતી વખતે તો હું તેને જ જોઉં છું અને ખુબ જ વધારે મજા માણું છું, પરંતુ સાથે-સાથે બીજી બધી મુવી પણ જોઉં છું, જેમકે મને મોટિવેશન વાળી મુવી જોવાની ખુબ જ વધારે ગમે છે. જેથી કરીને આમીર ખાનની મુવીને હું ખુબ જ વધારે જોતો હોઉ છું. આમિર ખાન ની મુવી ની વાત કરું તો એક મુવી મતલબમાં પી કે અને થ્રી ઇડિયટ્સ, દંગલ અને સિક્રેટ સુપરસ્ટારથી માંડીને બધી જ મુવી આપણે જોઈએ તો ખુબ જ સારી મુવી બન નાવવામાં આવી છે, અને ખૂબ જ એવું સારું મતલબમાં અહ એક્ટિંગ પણ કરવામાં આવી છે. હું મારી વાત કરું તો મને થ્રી ઇડિયટ્સ મૂવી અહ પર્સનલી બહુ જ વધારે ગમે છે, કારણ કે થ્રી ઇડિયટ્સ મુવીમાં તેમણે જેવું મતલબમાં કોમેડી કરી છે અને એકદમ એવી રીતના બટાવામાં આવ્યું છે કે આપણે વાંચવા મ રટો મારવાથી કઈ થશે નહીં. આપણે મતલબ અંદરથી એવી રીતના શીખવું જોઈએ. આ તો કોઈ વસ્તુ-વસ્તુ એકદમ પેશનથી શીખવું જોઈએ, જો જેથી કરીને મતલબ આપણે એ વસ્તુય ચીઝમાં આપણે આગળ વધી શકીએ. એ એટલી સારી રીતના બતાવવામાં આવી છે કે આપણને હસ હસતા-હસતા ખૂબ જ એવો સારું જ્ઞાન પણ આપી જતા હોય છે. અને જે મતલબ રેન્જોનો કેરેક્ટર એમણે પ્લે કર્યો છે એ મતલબ એ રિયલ લાઈફ રેન્જો એક ઉત્સુક વાગડું એવું કરીને પણ છે, કારણ કે એ રિયલ લાાઈફ માટે એમણે ખૂબ જ વ ધારે એવા ગેજેટ પણ બનાવ્યા છે. અને ખુબ જ સારું કામ પણ કરી રહ્યા છે. પણ તેમનો એને એમણે કેરેક્ટર પ્લે કર્યો હતો, તો જેથી કરીને આ બધી વાત પણ સાચી પડશે અને અડધી વાત થોડી ખોટી પડશે. પરંતુ આ તે મૂવીમાં ખુબ જ સારી રીતના પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું, અને આમી ર ખાન એ ખૂબ જ સારીના પ્રેઝન્ટ કર્યું, અને ખુબ જ વધારે મને ગમ્યું. અને આ થ્રી ઈડીયટ્સ મૂવી જેટલી વાર પણ આવે છે એટલી વાર તો હું ખુબ જ વધારે જોવ જ છું. જેથી કરીને આમીર ખાનની બધી મુવી હું વોચ કરું જ છું. તો તમે પણ મોટિવેશન વાળી મુવી જોવો છો કે પછી બીજી બધી મુવી પણ જોવો છો?
હા એટલે મોટિવેશનવાળી મુવી તો આપડે જોવી જ જોઈએ, કારણ કે મોટીવેશન ની તમે જાણે છે કે તમે કીધું કે આમિર ખાન ની મૂવી એ તો ઘણી બધી આપણને શીખવ્યું છે અને આપણને મોટિવેશન આપ્યું જ છે, પરંતુ એવી ઘણી બધી બીજી પણ મૂવી છે જેમ કે સુપર થર્ટીન તેમાં પણ બધા સારી રીતે બધાને સમજાવ્યું છે અને યોગ્ય પેલું માટે સ્ટોરી છે એટલે કે તેમાં પણ મજા આવી જાય. ને બીજું તમે જાણો છો કે આજકાલના બધા નાના-નાના એટલે કે બધા જ પહેલાથી જેમ કે ક્રિકેટમાં-ક્રિકેટમાં જે મહેન્દ્રસિંહ ધોની છે તેની પણ મુવી બનેલી હતી જે ક્રિકેટર હતા, તે ખૂબ મહાન અને ખૂબ પ્રસિદ્ધ હતા. કારણ કે એમાં એમ એસ ધોની મૂવી આવેલું હતું અને તે મૂવી તો મને ખૂબ ગમે જ છે, કારણ કે જેમાં જે આખી એ લોકની એમ એસ ધોનીની આખી સ્ટોરી દર્શાવેલી હતી એ ખૂબ સારી રીતે અને રિયલ સ્ટોરી છે. અને રિયલમાં કેવી રીતે એ લોકો અહ પોતાનું જીવન કરેલું બધું દર્શાવેલું છે. અને એમને આખું આખી જીવનશૈલી બતાવેલી છે, અને આપણને એવા સારા એકદમ મહાન ક્રિકેટર મળ્યા અને આપના આપણા દેશમાં ઘણા એટલે આપણા દેશ માટે ઘણા બધા વલ્ડ્ કપ પણ જીતેલા છે. ટી ટી વલ્ડ કપ પછી વન ડે વર્લ્ડ કપ, પછી ચેમ્પિયન ટ્રોફી, પછી આઈ પી એલ પણ એ ઘણી મોટી ટુર્નામેન્ટ છે આપણા દેશની, તેમાં પણ ફાઈવ ટાઈમ ઈ લોકો જે એમની ફ્રેન્ચાઈઝી છે સી એસ કે તે પણ ફાઈવ ટાઈમ એ લોકો વિનર વિનિંગ થયા, અને કેપ્ટન જ એટલા સારા છે એના કારણે એટલું મેન્ટન છે આખી ટીમમાં, અને સારી રીતે એ લોકો સમજાવે છે કારણ કે એને એ લોકો ફિનિશર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જયારે પણ એ લોકોએ જરૂર હોય ત્યારે એ લોકો આવે છે અને સારી રીતે અહ એમની ટીમને જીતાવે છે, એટલે કે એ ક્રિકેટર ખુબ મહાન છે. અને મને ક્રિ ક્રિકેટમાં તો વધારે એજ ગમે છે. એટલે કે એમની સ્ટોરી જોવાની, અને એમને કેવી રીતે રમે છે, અને કેવા શોર્ટ મારે છે એ પણ મને ખૂબ ગમે છે. અને ક્રિકેટ તો મને પણ ખુબ ગમે છે, અને ક્રિકે એમ તો અમે એમના માટે જ રમું છે કારણ કે આમાં ક્રિકેટમાં મને એમ તો મોસ વધારે પડતા એમ એસ ધોની જ ગમે છે. અને બીજું તો જોવા જઈએ તો ક્રિકેટમાં તો ઘણું ક્રિકેટ તો હમણાં ખૂબ આગળ વધી રહ્યું છે. અને ક્રિકેટમાં તો ઘણા બધા બીજા પણ આવા ઘણા બધા ક્રિકેટરો છે, તેમના પર પણ એમ તો મૂવી બનેલી છે અને તે પણ સારી જ છે એટલે કે મજા આવી જાય છે, એટલે કે મા ક્રિક્રેટમા તો આઈડલ તરીકે તો એમ એસ ધોની જ છે, એટલે કે મારે તે એ જોવાની ખુબ ગમે છે એ મુવી. અને બીજું તો જોઈએ તો વધારે પડતું કાર્ટૂન જ વધારે જોઉં છું અને કાર્ટૂનમાં તમે કીધું કે આ ટોમ એન્ડ જેરી છે, પછી દોરેમોન છે, એમની સ્ટોરી જોવાની પણ મજા આવી જાય. છે. તમે રીલમાં જાવ તો પછી જાપાનમાં એ બધી એમના ઘર કેવી રીતે દર્શાવવામાં આવે છે, બધા એનિમેશન તરીકે ત્યાં પણ દર્શાવેલું છે. હમણાં તો રીલ આવે છે બધું સોશિયલ મીડિયા પર ઘણું બધું આવ્યા કરે છે વિડીયો એ તમે જોયા કરું છે એટલે કે એમાં બધું મળી જ રહે છે બધું આઈટમ. શું તમે આવા સિરીઝ છે, પછી આ સીરિયલ છે તમે આ ફોન પર જોવ છો કે પછી ટીવીમાં જોવ છો?
હા હું બધું સીરિયલને એવું બધું છેને ફોનમાં પણ જોઉ શું અને મતલબમાં ફ અહ અને ટીવીમાં પણ જોયા કરું સું કારણ કે બધી વસ્તુ જોવાની મોટી સ્ક્રીન પર જોવાની ખુબ જ વધારે મજા આવે, જેથી કરીને મૂવી હું અહ ટીવીમાં જોવાનું વધારે પસંદ કરું સું. પરંતુ કેટલીક વાર હું બીજી જગ્યા પણ ને એવું પણ હોઉં તો ત્યારે મેં ફોનમાં ને એવું પણ જોયા કરું છું. પરંતુ મને બીજી બધી મૂવી જોવા કરતા મોટિવેશન વાલી જોવાની ખુબ જ વધારે મજા, આવે એટલે મતલબ મા મા મે ઘરે બેસીને જયારે એકદમ શાંત એકલો જ હોઉં ત્યારે તે મૂવી આખી વોચ કરો સું. એકદમ સમજીને મૂવી જોવું સું, કારણ કે મુવી માટે જો આપણને કઈ ને કઈ શીખવાનું મળશે ને તો મને ખુબ વધારે એવું સારું લાગે, તો પણ ચાલુ મળીએ આપણે એક મોટીવેશન વાળી બીજી મુવી જોવા જઈશું, ત્યારે પાછો તમને કોલ કરીશું.
હા સારું મળીએ.
હમ્મ.